એ છે ત
હા ખુબ આવટો છે એમ થોડો થોડો કઠઠરો છે એમ તો આવી રહ્યો છે કેમ છો તમે મજામાં છો
હા હું મજામાં છું તમે કેમ છો તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને
હા એકદમ મજામાં છે અમારા પરિવાર તમારા પરિવાર બધા મજામાં
હા અમે બધામાં છે પણ આજકાલ તો તમને ખબર જ છે, કે આ પાણીની કેટલી તંગી વધી ગઈ છે, અને દુનિયામાં જ પાણી પીવા લયક ખુબ જ ઓછું થઈ ગયું છે એટલે આપણે પાણીનોો બચાવ, સારી રીતે કરવો જોઈએ સાચું કહ્યું ને મેં.
હા તમે જે કું કે પાણીનો બચાવ તો કરવો જ જોઈએ કારણ કે પાણી એના જીવન શક્ય નથી, કારણ કે અમે પણ ખુબ પાણીનોો બચાવ કરીએ છી અને લિમિટેડ વાપરીએ છી અને, એવું પાણી કોઈ પણ જગ્યાએ લીકેજ ન થાય તેમાં નળમાં અમે ધ્યાન રાખીએ છીએ. અને ક્યાં આવો પાણીનો વેસ્ટ થતો છે તે પણ જોઈને અમે સાચેતી રાખીએ ને પાણી ખુબ રીતે સાચવ્યું છે તમે ક, બરોબર સાચો તો હ ને પાણી તો?
હ પાણી અમે ખુબ જ સાચીને વાપરીએ છીએ અને જેટલું જોઈતું હોય તેટલ જ વાપરીએ છીએ, જેથી કરીને પા પાણીનો કોઈ વ્યય ન થઈ અને, આગળ જતાં પાણીની આપણને દિક્કત નથી થઈ જેથી કરીને, પાણીનો ઉપયોગ અમે સચવીન કરીએ છીએ અને અમે ખાસ કરીને, અમારે તો મોટર દ્વારા પાણી આવે છે તેનો ઉપયોગ કરે છે, અમે ફિલ્ટર પાણી પીતા નથી અને આ પાણીનો સોર્સ એક જ મોટર દ્વારા અમારા ચાર પાાર પરિવારમાં, એટલે અમારા કુટુંબમાં થાય છે જેથી કરીને બધાને પાણી મળી રહે છે. એટલે પાણીનો ઉપયોગ અરે સાચીને કરે છે, અને જેટલું જરૂરત હોય તેટલો જ ઉપયોગ કરે છે.
હા એ તો અમે જેટલું ઉપયોગ કરીએ તેટલું જ કરએ છે કારણ કે પાણી આપણે સાચીને વાપરવું જોઈએ, કારણ કે પાણી આપણને જરૂરિયાત એવી વસ્તુ છે પાણી વિના જીવન શક્ય નથી, આથી કરીને અમારા ઘર બાજુ પણ સારી પાણી ના સુવિધા છે અને અમને સારો, પાણીનો સ્ત્રોત છે તો અરા બાજુ પાણીની સુવિધા ને એમ નદી હો પછી તળાવ હો કે પછી એમને કઈ બહાર ની એ સેવાઓ તો?
આ સેવાઓમાં જણાવ્યું અમારો એક પોતાનો એક બોર છે, અને બીજું એક હવે નવી સરકાર દ્વારા એક પાણીની ટાંકી નાખવામાં આવે છે તે પાણીની ટાંકીનો, સારો એવો ઉપયોગ કરી રહી છે જેથી કરીને, અમને પાણીની કોઈ વખત સમસ્યા પાણીનોકીને પાણી દ્વારા તે પાણીનો ઉપયોગ કરી શકાય છે, અને તે અમને સારી એવી સુવિધા મળી રહે છે, જેથી અમને એનો સારો એવો ઉપયોગ કરી રહે છે, પાણીની વાત કરીએ તો પાણીમાં તો અમારે અહંથી ગામડામાં નહેર જાય છે એટલે પાણીનો ખાસ એવો સ્ત્રોત છે જેથી, પાણીની કોઈ દિવસ કમી નથી થતી, અને તે નહેર આખા વર્ષમાં પાણી રહે છે, જેથી આખા વર્ષે અમારે ખેતીથી માંડીને લઈને કોઈ પણ પ્રક્રિયામાં, કે પાણીનો ઉપયોગ અમે સાચવીને કરીએ, અને પાણી અમને મળી રહે છે, અમારા ખેતીમાં એવું બધું પાણી મળી રહે છે ને?
હા અમને ખેતીમાં તો પાણી ખુબ મળી રહે છે ને, કારણ કે અમારું ખેતર આમ નદીના નદી જ છે એટલે કે આમ કોઈ પણ નદી ગેલી છે, નદી એટલે મીન્સ કે આમ ખાડી જોઈએ એમ તેના પાણી એમ બરાબર આવતું છે, અને ત્યાં ખાડીમાં બરાબર પાણી રહે છે એમ જેમ. નાની નદી જેવી જ છે જેથી કરીને અ ત્યાંથી જ અમે, આવું મશીન દ્વારા અમે પાણીનો ઉપયોગ પાણી લઈએ છીએ અને, અમારે ખેતી પણ ખૂબ સારી રહી છે, કારણ કે ખેતી એટલે ખેતીમાં જો આપણને પાણી જો ના હોય તો ખેતી બરાબર થતી નથી, અને ખેતીમાં નુકસાન પણ થાય છે, જેથી ને પાણી બરાબર મળી રહે છે અમને તો, તમને તમે ખેતી કરો છો તમે પાણી ક્યાંથી તમારા ખેતરમાં જ ખેતરના સામે જ બોળ કરીખ છે, પ તમારા ખેતર નદી આવું નદીઓ ગયેલી છે.
અમે જણાવીએ એ પ્રમાણે, નદી કરેલી છે પણ નદી દૂર છે, એટલે અમે નજીક બોર કર છે તે બોર માંથી અમે પાણી, અમારા બધા પાક પર નાખીએ છે અને તે પાકનું ઉત્પાદન કરે છે, પાણી વધારે નાખવું પણ સારી બાબત નહી, કારણ કે હ જ તમને ખબર થશે કે, હણા જ વરસાદ પડેલો વરસાદના કારણે ખૂબ જ પાકનું નુકસાન થયું, એટલે પાણી આપડ વધારે પડતું પણ નહીં નાખવું જોઈએ અને તેનાથી પાકને નુકસાન પણ થઈ શકે છે, જેથી પાણીનો ઉપયોગ શારી સાચી રીતે- રવો જોઈએ.
હા તમે જે કીધું એ તો બરાબર છે પાણીનું પાણીનો ઉપયોગ આપણે ખુબ સાચીને કરવો જોઈએ, પરંતુ આપડા ગામડાઓમાં કે તમારા ગામડાઓમાં પાણીની સેવટ મળી પરંતુ અમુક એવા વિસ્તારો છે ત્યાં, એવા ગામડાઓમાં સીધા પાણીની એટલે સુવિધા બહુ ઓછા પ્રમાણમાં નથી ન મળે જેના કારણે એ લોકોનેમ, પાણી એટલે કે એની મૃત્યુ પણ થાય છે એવી એવી બધી વિસ્તારો છે, જેમ કે શહેરોમાં પણ પાણીની સુવિધા અમુક જગ્યાએ મળતી નથી અને જેના કારણે બધા લોકો, વંચિત એટલે ખૂબ પરિસ્થિતિ ખૂબ ખરાબ રહે રહે છે. જેથી કરીને પાણી જ ના મળે તેથી કરીને એ લોકો ખૂબ, પાણી સાચવીને વાપરે છે પરંતુ તેમને પાણી જ ના મળતું હોય તો પ એ ફાયદો જ જેથી કરીને, પાણી તો એવી જરૂરત છે જેથી બધા જ લોકોને કે ગનીબ ગરીબ કે મધ્યમ વર્ગ લોકોને મળવું તો ખૂબ જરૂરી છે એવું નથી, કે જે અમીર હોય છે તેમને જ પાણી ખૂબ વભાવલું છે, પરંતુ બધા લોકોને જ પાણીનો આપવો જોઈએ અને બરાબર ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને, પાણી તે મળવું ખૂબ જરૂરી છે બધાને એ તો બરાબર ને.
જ કહ્યું બધા જ લોકોને પાણી મળી રહેતું નથી, અને શહે વિસ્તારમાં પાણી એવોાવે વેચાય છે, અને હળ તો પાણીનો ભાવ ઓછો છે. આગળ જતા તે પાણીના ભાવ પહોંચીકે અને તે પાણી લોકોને પીવા લયક મળ પણ શકી, તેનો ભાવ વધારે હોવાના કારણે, ગરીબ લોકોને પાણી પીવાનું પણ, નહી મળી શકે અને બીજી પ્રક્રિયા માટે પાણી ન મળશે, આપણા ગામડા વિસ્તારમાં તો એવું કોઈ હોતું નથી પાણી મફતમાં જ આપણને મળી રહે છે, અને વિજાતુ પણ મળે છે. તે બી ખૂબ સસ્તા ભાવે વે છે, જેથી કરીને આપણે અહીંયા કોઈ પાણીની કમી જોવા મળતી નથી, તો પહેલાં કરતાં જોઈએ, તો પહેલાંમાં આપણા દાદાપાદાના જમાનામાં, જોઈએ તો પાણી કેટલું સ્વચ્છ હતું અને, સારું હતું તેનાથી આપણે પાણીના આ આપા જોઈ શકતા પણ હાલમાં એવું પાણી થઈ ગયું છે કે તેમાં પ્રદુષણ ખૂબ જ વધારે વધહી ગયું છે તેનાથી પાણીને પણ, ખૂબ જ નુકસાન થાય છે આપણે નદીઓ જોઈ તો નદીઓ પણ, અને નદીમાં પાણી પણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે આપણે જે પાણીને બગાડ છએ એટલે આપ પાણીનો, ઉપયોગ સારી રીતે કરવો જોઈએ અને પાણીમાં ગદકી ન કરવી જોઈએ.
હા તમે જણાવ્યું કે બરાબર છે કારણ કે, પાણીનો ઈસ્ટમાલ બરાબર કરવો જોઈએ અને તમે કીધું કે પાણીનું એટલે પાણીનું પ્રદુષણ અટકાવવું ખુબ જરૂરી છે કારણ કે, આપણે પાણીમાં એટલે મોટા મોટા કારખાના ઉદ્યોગ હોય જેના કારણે આવો હોય કચરો નીળતો હોય પછી અન્ય કોઈ પણ દૂષિત પ્રકારની વસ્તુ લોકો, નલે આવ બધી મોટી નદીઓમાં કર છે જેથી કરીને એ નદીઓમાંથી જવા બધા શહેરોમાં, મહાનગરપાલિકામાં પછી અન્ય કોઈ પણવા મોટા શહેરોમાં પાણી ની સુવિધા પ્રાપ્ત થાય છે જેથી કરીને એ બધા લોકો પાણી પી છે. જેથી બધા લોકો આવું પાણી પીવા છે તેમને બીમાર પડે છે આથી આવ લોકો, એટલે સરકારારે એક્શન લેવ જોઈએ કે બધી ઉદ્યોગો છે મોટા કારખાના જે તેધા કચરા ન નિકાલ પાણીમાં, એટલે કે આવ પાણી એવ વિસ્તારોમાં ના લખે અને નદીઓમાં પણ તે ના ફેકે જેથી કરીને, પાણી ન પરક્ષણ ખબ ઓછું જાય, અને બધાને પાણી ખુબ સારું અને સ્વચ્છ મળવું જોઈએ એ સરકારે ધ્યાન રાખવું જોઈએ બરાબર ને.
હા સા સરકારે આવા, કાર્ય કરે છે તેના પર સારા એવા પગલા લેવ જોઈએ અને તેને, તરત જ બંધ કરાવવું જોઈએ, જેથી કરીને પાણીનો વ્યય નહી થાય, અને પાણીને નુકસાન પણ ના થાય અ બીજું પાણીની વાત કરીએ તો પાણી તો અમારા ઘરમાં છે. તે માટલામાંનું જ પાણી પી છે જે પાણી બોર નું માટલામાં, દ્વારા કરવામાં આવે છે અને માટલાનું પાણી પી છે તે માટલાના પાણીમાં, પાણી એું સારું એવું રહે છે જેથી કરીને તે ઠંડુ પણ થઈ જાય છે જેમ કે અમારા બાજુ તો ફ્રીજને સારી એવી સુવિધા બધાના, ઘરે છે પણ ફ્રીજનું પાણી અમે પીવાનું ટાળી છીએ કે નથી, કેટલાક પ્રકારની આપણે શરદી પણ બીમાર પણ થઈ શકે છેએ, એટલે હું માટલાનું પાણી પી છ તો અમારા ઘરમાં કયા પ્રકારનું પાણી પીશે?
તમે જણાવ્યું કે અમારા ઘરમાં પણ બી અમે માટલાનું પાણી પીએ જ છે પરંતુ અમુક ફ્રીજ તો છે જ પણ તેમાં ઠંડુ પાણી મળી રહે પણ અમે તે ઓછું પીએ છીએ કારણ કે માટલાનું દેશી એકદમ પાણી ઠંડુ મળી રહે છે અને ખુબ એ ઠંડુ પણ હને એકદમ આરામદાયક- હોય છે જેથી કરીને આપણે, પાણી તો માટલામાંનું પીએ આપણા માટે ખુબ સારું એવું કહેવાય છે.
હા સાચું કહ્યું માટલાનું પાણી પીવું જોઈએ, જેથી કરીને આપણું શરીર પણ સારું રહે, આવું ફ્રીજનું પાણી પીવાથી આપણા શરીરને પણ નુકસાન થાય છે. અને એવું પાણી વધારે પીવાથી થી આ બીમારી પણ થઈ શકે છે એટલે પાણી પીવા જોઈએ કે જે સારું હોય અને સ્વચ્છ હોય. કેટલાક લોકોને તો ફિલ્ટર પાણી પીવાની આદત હોય છે, અને તે સાદું પાણી પી જાય તો તેને બીમાર થઈ જાય છે, એટલે પાણી આપણે આપણી જરૂરત પ્રમાણે પીવા જોઈએ, જેથી કરીને આપણને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને કોઈપણ પ્રકારની આગળ જતા પરિસ્થિતિ સારી જેમ કે મારો એક મિત્ર છે, અમે ખાસ એવા ફરવા ગયા હતા તે ગામડા વિસ્તારમાં ફરવા ગયા તા અને તે ગામડા વિસ્તારમાં ફિલ્ટર પાણી ન હતું, ફિલ્ટર પાણી પીવાની તેને આદત હતી. પરિથિતિને પાણી ન મયલું અને તેને સાદું પાણી પીધું, એટલે તે અમે જ્યાં ફરવા ગયા હતા ત્યા આખા ટ્રીપ પર ઈ બીમાર રહ્યો અને તેનાથી સારી રીતે ફરી ના શકાયું, એટલે પાણીનો પીવામાં આવે તે સાદું પાણી પીતા ખાસ કરીને હારું ફિલ્ટર પાણી પી સારું પણ એવું જો પાણી અહ બીજું પાણી બદલાવાથી આપણને ની બીમારી થઈ જાય, એ રીતે આપણું શરીરને ટાળવું જોઈએ, અને એવું પ્રકારનું પાણી પીયું, મેં સાચું કહ્યું ને ભાઈ?
હા તમે એકદમ સાચું જ કીધું, કારણ કે અમુક લોકોને એવું ટેવ ન હોય કારણ કે તેમનું જેમ કે આપણા પેલું કરી બિસ્લેરી પાણી અને સારું પાણી તો એમ બધા અમુકને બિસ્લેરી પાણી ભાવે છે વધારે, ને આમા આપડા ગામડા લોકોને સારું એમ, પણ અમુક આપડે પણ બિસ્લેરી પાણી આપણેે પણ માંદા પડી જાય. અને એ લોકો પણ આવું સાદું પાણી પીએ તો લોકો પણ પડી જાય છે. આથી પાણી એમ પીવું તો સારું કેવાય જ, પરંતુ જેમ સાદું પીવું પાણી પીવું તે એમના માટે સારું કેહેવાય છે, બરાબર ને એ તો.
હા સાચું કેમ કે સાદુ પાણીમાં પોષક તત્વો હોય છે. ફિલ્ટર પાણીમાં પોષક તત્વો મદદ પણ હોય છે, પણ તે ફિલ્ટર કરેલા આવેલા હોય છે, અને તેનો સ્વાદ પણ અલગ હોય છે અને તે વેચાતું મળે છે. અને તેમાં આપણે પૈસા પણ ચૂકવવા પડે છે. આ સાદુ પાણીને આપણે પૈસા પણ ચૂકવવા નથી પડતા. અને તે આપણને મફતમાં મલી રહે છે, એટલે હું તો કહું મે સાદા પાણી જ પીવાનું રાખું છું, અને સાદું જ પાણી પીવું છું, જેથી કરીને મારા શરીર પણ સારું રહે અને મારા શરીરને સારા એવા પોતસક પોષક તત્વો પણ મળી રહે. આ પાણીની વિશે વાત કરવાની તમારી સાથે મને ખુબ જ સારું લાગ્યું, અને મને આ માહિતી મળી છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો આપડે એક દિવસે વાત કરીએ પાછા.
હા, સારું-સારું.